હાલો.
કેમ છો મજામાં?
હા બસ મજામાં તમે કેમ છો?
બસ મજામાં શું કરો છો?
કંઈ ના બસ બેઠા છીએ. આજે ફરીને આયવા ઝૂ માં ગયા તા ને તો બસ હવે શાંતિથી બેઠા છીએ.
ઓહો તમે ઝુ મા ગયાતા?
હા મને બહો દિવસથી ઈચ્છા હતી કે મતલબ શું માં જઈ આવ્યે તો હું ગઈતી મતલબ મને ગમે છે, પર્સનલી થોડુંક શો
સાચી વાત છે. મને પણ ઝુમાં જવું વધારે ગમે છે. પણ અમુક વાર એવું નથી લા ખરાબ લાગે છે. કેમકે પ્રાણીઓને, પક્ષીઓને અને બધા જીવોને અંદર જે પૂરી રાખે છે, ને એટલે એવી રીતે જોવાનું નથી ગમતું કેમ કે એ લોકોને બી એક લાઈફ હોય છે, કે એ લોકોને બી બાર ફરવાનું હોય છે, પણ આપણેે એવી રીતે એ લોકોને અંદર પુરીને રાખીએ છીએ.
હા એ છે, મતલબ આપણી માટે શું કહેવાય એ લોકોને આખી ફ્રીડમ જ તી રેય એ લોકોને એક નાના એવા પાંજરામાં મતલબ કેટલાય વર્ષો સુધી રહેવું પડે જસ્ટ લાઈક આપણને આમ બે ત્રણ દિવસ સુધી રૂમમાંને રૂમમાં રહેવું પડે છે, તો એ આપણને એવું ફીલ થાય. છે, કે ક્યારે બાર જઈએ ક્યારે બાર જઈએ અને એ તો બોલી પણ નહી શકતા એ તો એમને કેવું ફીલ થતું હોય કે એક નાના એવા પાંજરામાં આખી એવી જિંદગી કાઢી નાખવી.
સાચી વાત છે. પણ અત્યારે તો એ લોકો બાર જંગલોમાં પણ અ પ્ર પ્રાણીઓને આપણે જંગલોમાં રાખીએ. તો પણ અત્યારે જંગલોમાં પણ કઈ રહ્યું નથી કેમ કે અત્યારે જંગલો જેટલા ક પાઈ રહ્યા છે, ને અને પ્રદૂષણ પણ એટલું બધું વધી ગયું છે, જેથી એ લોકોને પણ વધારે નુ નુકસાન થઈ શકે. પછી જળચર જે જીવો હોય છે એ લોકોને પણ વધારે ની નુકસાન થઈ રહ્યું છે કેમ કે અત્યારે નદી તળાવ એ બધું કેટ એટલું આમ ખરાબ થઈ ગયું છે કે એની અંદર અ કચરો છે ને એ એટલું ગંદકી ફેલાઈ રહી છે તો એ બધાના લીધે એ જળચર જીવોને પણ એટલી જ તકલીફ પડે છે.
હા એ જ કે ભાઈ મતલબ હા અફકોર્સ હવે એને તમે ખુલ્લા રાખશો તો જંગલો જ નથી તો એ લોકો કેવી રીતે પોતાનું ખાવાનું ને બધું ઓલું કરશે, કેવી રીતે શિકાર કરશે? એની માટે જંગલો જ હોવો જોઈએ ને. પછી જો જંગલ ના હોય તો એ લોકો ટીમાં કે ગામડા તરફ આવવાના છે ને તો પછી ઓફકોર્સ બધા લોકો એને મારી નાખવાના છે કેમ કે લોકો પોતાનો પણ બચાવ કરવાના જ છે હવે.
હા એ સાચી વાત છે. અને હવે તો હવામાનમાં જે ફેરફાર થાય છે એના લીધે પ્રાણીઓ અને પક્ષીઓનું પણ અસ્તિત્વ આમ જોખમમાં બની રહેશે. કેમ કે પેલાં જે સવારમાં આપણે ચકલીઓનું અને પક્ષીઓનો જે કલરવ સંભળાતો હતો હવે એ તો આપણને શહેરોમાં ચકલી ભાગ્યે જ જોવા મળે છે. ચકલીનો તો હવે અવાજ જ નથી આવતો.
અરે સવારે ઉઠીને તમને છે ને ઓનલી એક જ વસ્તુ સંભળાવવા મળશે જે છે હોર્ન મતલબ એટલા બધા વ્હીકલ છે ને સવારે ઉઠતા વેત જ તમને ઇ જ સંભળાવ છે ગાડીઓના અવાજને હોર્ન ને ટ્રાફિક ને એ બધુ જ સંભળાય છે. ચક લીઓનો અવાજ તો પછી ગામડે ક્યાંક હું છે ને હું ખુદ ગામડે જ રહું છું મતલબ મારું જે છે ને હોમટાઉન એ ત્યાં જ છે ને તો નથી જ. ત્યાં પણ નથી જોવા મળતી સિટીમાં તો શું કશું એવા પક્ષીઓ નથી ગામડે તો તો પણ પક્ષીઓ હોય ને તો પણ ત્યાં ચકલીઓ જોવા નથી મળતી.
સાચી વાત છે હવે એવું જ થઈ ગયું છે. પણ આમ જોવા જઈએ ને તો ખાલી પક્ષીઓ માટે જ નહીં પરંતુ આમ સિંહ વાઘ હાથી એ બધા જંગલી પ્રાણીઓને પણ શિકાર માટે જે જંગલોનો વિનાશ થઈ રહ્યો છે. એના કારણે એ લોકો પણ હવે શું કરી શકે, પછી બહાર જ ફરશે ને? અત્યારે આપણે જોઈએ છે કે બાર આપણે અ સિંહ કેટલા બધા જોવા મળે છે? સિંહે હમણાં ખબર એક નાના છોકરાને પણ ખાઈ ગયો હત. તો એવું બાર જાણવા મળ્યું તું.
ના ના મને આ વિશે તો કોઈ ખબર નથી હા. પણ થઈ અ જ શકે કેમ કે જંગલો છે નહી તો એ લોકો શિકાર કરવા માટે પછી બહાર જ નીકળી જવાના છે ને.
હા એટલે એમાં એવું હતું કે ગીરનું પેલુ જે જંગલ હોય ને. અ જંગલનો જે સિંહ હોય ને એ બહાર નીકળી હતો અને એક છોકરો ખેતરમાં મતલબ અ હાથ પગ મો ધોવા ગયો હશે નદી કિનારે તો ત્યાં વાઘ અ સિંહ આઈ ગયો તો, તો પછી એને લઈ ગયો હતો.
અરે રે રે રે મતલબ જો હવે જો આમ બંને બાજુ છે કે જો એ લોક ને એવી રીતે ના રાખીએ તો જંગલમાં રાખો પણ જંગલમાં પણ પોસિબલ તો છે જ નહીં હવે.
સાચી વાત છે અને આવી રીતે બહાર નીકળે છે તો પછી આપણા મનુષ્ય જીવને પણ નુકસાન થાય છે.
હા એ તો કરવાના જ છે કેમ કે બીજો તો એમની જોડે પણ કોઈ ઓપ્શન નથી.
હા પછી ખબર અત્યારે બધી જગ્યાએ વરસાદના કારણે ને એટલું બધું થઈ ગયું છે.
હા એ છે કે મતલબ ઘણા એવું કે છે કે પછી છે ને વરસાદના કારણે પાણી છેન તો નાના એવા તળાવમાં પણ મગર જોવા મળે છે. હું નથી માનતી કે હવે નાના એવા તાળાવ માં કઈ રીતે મગર આવી શકે કઈ વરસાદ પડવાથી તો મગર જન્મી ના જાય?
ના એટલે એવું સાચી વાત છે કેમ કે અમારા સાઈડ પણ મગર ને એવું આઈ ગયું. તો પછી અહિયાં વડતાલ સાઈડ પણ આઈ ગયું હતું. અત્યારે વડોદરામાં વિશ્વામિત્રી નદી માં પણ એટલા બધા મગર જોવા મળે છ તે વરસાદના પાણીના લીધે
હો હો હો હો હો મતલબ એ બધું છે એક બાજુ એ લોકો મતલબ સારું છે જેમ કે જે પેટ છે એ બધા મતલબ ગમે કે ભઈ એમને સાચવવા પણ આ જે જંગલી પ્રાણીઓ છે. એમની જોડે ડીલ કરવું બોઉ મુશ્કેલ છે.
હા એ તો બોહ મુશ્કેલ બની જાય છે બાકી અહીંયા જે પાલતુ પ્રાણીઓ હોય છે ઈ લોકોને તો આપણે સાચવી શકીએ છે. કે આપણે એમને એમ સારી રીતે એમની સાથે બિહેવ કરીએ છે. કે એમને ખવડાયએ છે ઈ બધું તો કરી શક પણ આ જે જંગલી પ્રાણીઓ હોય છે. ઈ લોકો સાથે આપડે થોડું મુશ્કેલ બની જાય છે કેમ કે પછી આપણું જીવ જો બની જાય છે. હલો.
હલો. હલો.
હલો.
તમારો અવાજ કટ થઈ ગયો હતો.
હલો.
હલો.
હલો.
હા હવે આવે છે બોલો.
આવે છે હવે અવાજ?
હા આવે છે.
હા એટલે આપણે પાલતુ પ્રાણી સાથે તો રહી શકીએ છે. પણ જંગલી પ્રાણી જોડે કેવી રીતે રેહવું?
એક. હા એ જ વસ્તુ છે ને કે પાલતુ પ્રાણીને તમે સારી રીતે ટ્રીટ કરો જ છો. એમાં પણ અમુક લોકો સારી રીતે ટ્રીટ નથી કરતા.
હા સાચી વાત છે કેમ કે હવે એબી બિચારા મૂંગા પ્રાણી શું બોલી શકે એમને જે થતું હોય અને લોકો એમને મારે છે ને પછી આમ ખવડાવતા નથી એટલું તો મારે છે એટલે એ પણ એટલું અંદર થી દુઃખ થતું હોય છે પણ એ કોઈને કહી નથી શકતું. આમ એ લોકો એટલા વફાદાર હોય છે આપણી માટે તો પણ બધા ખબર નહીં કેમ આવું કરે છે.
એ જ કે એટલું મતલબ એ લોકોને કેહેવું કે ભઈ આખી પોતાનું બધું વફાદારી આપે આપી દેન તોય લોકો એમને એવી રીતે ટ્રીટ કરે ને કે ભઈ એમ કે મારે ને પછી એવું બધું કરે તો એ પછી સારું નથી.
હા એ સાચી વાત છે ખબર અત્યારે ઘણા લોકો એમના શોખ માટે પક્ષીઓને પણ પિંજરામાં રાખે છે. પણ મને તો લાગે છે પક્ષીઓનું આમ સાચું ઘર હોય ને તો એ તો ખુલ્લું આકાશ જ કેમકે આપડે આમ એ લોકોને પિંજરામાં નાખી શકાય કેમ કે આપણે એમથી એમની સ્વતંત્રતા છીનવી લેવી ના જોઈએ. કેમ કે એમની પણ એક જીવન છે એમને પણ આ ખુલ્લા આકાશમાં ઉડવું હોય તો એ લોકોને પણ બાર ફરવું હોય અને આપ આપણે આમ આપણા શોખ માટે એમને પિંજરામાં રાખીએ એ વસ્તુ તો ખોટી જ કેહેવાય ને
એજ કે મતલબ એ લોકોને આઝાદી આપણેે છીનવી લઈએ પાંજરામાં પૂરીને એ વસ્તુ ઠીક નથી કે ભાઈ એવી રીતે તમે આમ પાંજરામાં પૂરી દો ભલે તમે એમને બધું પ્રોવાઈડ કરો જમવાનું પાણી બધું પ્રોવાઈડ કરો પણ મતલબ આઝાદી નથી તો એ બધું શું કામનું
સાચી વાત છે આપણેે તો એ લોકો માટે કઈક કરવું જોઈએ. જેમ કે અ ઉનાળો હોય તો પછી ગરમી એ લોકોને વધારે થતી હોય તો પક્ષીઓ માટે પાણી રાખવું જોઈએ. તો એ વધારે આમ સારું એ લોકોને ગમે ત્યારે તરસ લાગે તો આપણા ઘર સાઈડ આવીને એ લોકો પાણી પી શકે પછી નહી ઝીણા ગાંઠિયા કે એવું કઈ હોતું જાર કે એવું એવું પક્ષીઓ માટે રાખવું જોઈએ તો એ લોકો ખઈ પણ શકે એવું
હા એ બધું કરી શકાય કે મતલબ એમના માટે સારું રહે ઉનાળામાં એ બધું વધારે જરૂરી છે કેમ કે પાણી અમને બહુ મલે નહીં ને ગરમીમાં બધાને પાણી જોઈએ જ એમ એમના માટે પણ કરાય ને પ્રાણીઓ માટે પણ લાઈક એવું કોઈ પાણીની વ્યવસ્થા કરાય કેમ કે પ્રાણીઓને પણ ઘણી જગ્યાએ પાણી નથી મળતું ને પાણી પીતા હોય અમુક જગ્યાએ થી તો એમને મારીને કાઢી દેવામાં આવે છે શું એમની માટે પણ કરવું જ જોઈએ એકલા પક્ષી માટે નહીં
હા સાચી વાત છે આપણેે પ્રાણીઓ માટે પણ કઈ કરવું જોઈએ.
ચલો તો આ બધી વાત તો થતી રહેશે.
હા ચલો ફરી મળીશું બાય
હા બાય